નાબાદ હલ્
હેલો મારા વા
હા આવી રહ્યા છો તમારો અવાજ કેમ છો મજામાં છો
હું મા છું મારા પરિવાર વાળા બધા મજામાં છે તમે કેમ છો મારા પરિવાર વાળા બા મા છે ને
હા એકદમ મજામાં છે અમારા ઘર બી એકદમ મજામાં છે
બીજો જણાવ બીજતા માં શું કેવો
અમણે તો શુંશે કે ભાઈ આપણા અમે ક્રિકેટ જોવા જાય એવું વિચારતા છે સ્ટેડિયમમાં શ તમે પણ ક્રિકેટ જોવાવામાં ઈચ્છો છો અને ક્રિકેટ તો તમને ગમે છે જોવાનું
હા મને પણ ક્રિકેટ જોવાનું ખુબ જ મનપસંદ છે અને ખાસ કરીને આઈપીએલ
મારી પણ સીએસકે ફેવરેટ ટીમ છે અને તેમની મેચ જોવાની અલગ જ મજા આવે છે અને આ વખતે તો સીએસકે જીતશે એવું મને તો લાગે છે આ વખતે હું એમની પહેલી મેચ જોવા જાઉં એવું વિચારતો હતો અને પહેલી મેચ જોવા જવાની અલગ જ મજા આવતી હશે કારણ કે પહેલી મેચમાં અલગ જ બધા પ્લેયરો આવતા હોય છે અને ખુબ જ વધારે પબ્લિક થતું હોય છે અને તે જોવાની ખુબ જ મજા આવે છે જેથીને મે તમને પૂછવા ફોન કરવાનો હતો જેથી તમે જ ફોન મને કરી દેધો કે તમે શું સ્ટેડિયમમાં જોવાવાનું પસંદ કરશો મેચ
હા હું જોવાનું પસંદ કરીશ કારણ કે પેલી વખત તમને ખબર છે આપણે સીરીઝ ક હતું ફાાઈનલમાં હતું અને ફાાઈનલ પર લાસ્ટ બોલ પર આપણે ચગ્ગમાને જીતી ગયેલા હતા તે મુમેન્ટ પર તે મેચ અમે જોવા જવાના હતા પણ અમારે લાસ્ટ મોમેન્ટ પર ટિકિટ કેન્સલ થઈ ગયલી અમારેથી જવાયો નહીિ પણ આ તા હું પાકોડ મારાથી મિસ થાય
હા ભાઈ એકદમ વાત સાચી છે કારણ કે પેલી વખતે જો મેચ હતી ને તેવી મેચ તો મારા હિસાબની જિંદગીમાં ક્યારે પણ આવી ના શકે અને ત્યારે જે મેચ અને એક બોલમાં ચાર રન જટાટા પેલા તો બે બોલમાં દસ રન જોટાટા એક સઘો પડ્યો મને એવું થયું કે ભાઈ હજુ ભ મેચ જીતી શકે પેલા તો બે બોલ માંસ મને એવું જ લાગેલું કે હવે તો મેચ હારી જ ગયા આપણા હાથ માંથી ગઈ મે હવે કઈ કામ ન પરંતુ બીજા બોલે છગ્ગાવ પડ્યો ત્યારે ઉમેદ જાગી કે ભાઈ ન હજુ બી એક ચાર રન લાગી શકે છે અને આપણે મેચ જીતી શકીએીએ અને આ બધું વસ્તુ કોઈ નોર્મલ મેચમાં થયું હોય તો આપણને થાય કે ભાઈ ચાલે ભાઈ એવું મેચ તો આવ્યા જ કરે પરંતુ આ બધું વસ્તુ એક ફાાઈનલ મેચમાં થયું હોય અને ફાઈનલ મેચમાં બી ત્યારે જ વરસાદ પડ્યો હોય એક દિવસ ગેપ થયો હોય અને બીજા દિવસે આ મેચ રમાડી હોય ત્યારે કેટલોક ફેન્સ લોકો એ પણ સંઘર્ષ કરવો પડ્યો ત્યાં ફેન્સ લોકોના માટે જે ટીમે છે ને અ પેલું ટ્રેનનું પણ સગવડ કરી હતી અને ફ્રીમાં જ બધા જેટલા પણ ચેન્નાઈની મેચ જોવા આવ્યા હતા એ લોકોને બધાને ફ્રીમાં સવારીઓ આપી હતી અને બધા મિત્રો ત્યાં જ બધા ફેન્સ લોકો ત્યાં જ સુઈ પણ ગયા હતા તે મેચ જોવા સારું અને આ બધી મેચ જોવા સાર તેમને ફેન્સ ની એક અલગ જ ડુઆ લાગી જેથી કરીને એક બોલમાં ચારણ જે જવાનો હતો તે ચારણ ગયો અને મેચ જીતી આખરે સીએસ કે અને ખુબ જ મજા આવી મને તો એટલી મજા આવી એટલી મજા આવી અમે તો એટલા ચિરાયા એટલા ચિરાયા ઘરે ોળ વાગેલો હતો અને બધા જ ઘરના જાગી ગયા અને આજુબાજુના ઘરના લોકો પણ બધા આવી ગયા કે ભાઈ શું થયું છે તમારી ઘરે પણ એમને શું ખબર કે ભાઈ અમારી ટીમ જીતી ગઈ છે અને અ એટલા ચિરાય એટલા ચિરાય અને ખુબ જ મજા આવી હતી બધા મિત્રો સાથે મળીને મે એટલો ચિરા્યો એટલો ચિરા્યો કે મારું તો ઘરું પડી ગયું હતું
હા સાચું કહ્યું મેં પણ એટલો જ ચેરા્યો હતો મારો પણ ગળ ઉપ જ ગયો હતો અને લાસ્ટમાં જ મા પછી હું એટલો જૂનો ચિડાયેલો કે મારા પપ્પા જાગી ગયા હતા તે ઊંઘેલા હતા અને તેના પછી મને કેટલો માર પણ પડ્યો હતો પણ તે મારનો કોઈ મને દર્દ પણ નહીં થયો હતો. અને પછી હું ઉઠીને મારા ફટાકડા લીધા અને ફટાકડા જઈને મે હું મારા મોહલ્લામાં ફ્યા અને મોહલ્લા વાળા બ બધા જાગી ગયા એ પણ મને બહ ખીજવા એની બહુ મજા લીધી મેચ જીત મેચ જીતી ગયા એનો બહુ આનંદ લીધો અને આ વખતે તો મેચ આપડે પાકુજ જોવા જવાનું છે અને મેચને મારો એક એવું સપનું છે કે હું મેચ જોવા જ ત્યારે એક બોલ કો આપડો પ્લે છગ્ગો મારે તેચ મારા હાથમાં આવી જાય અને હું એ કેચ પકડી લે આવું એવું મારું એક સપનું છે આવું કોઈ તમારું કોઈ સપનું છે કે?
હા, ભાઈ મારું પણ એવું સપનું છે અને મારે તે સીઝન બોલ પકડવાનું એક સપનું છે અને મને એક બીજું પણ સપનું છે કે ભાઈ મેં એક બેટ લઈ જ મને તેની પર મારા ફેવરેટ પ્લેયર ની સાઇન થઈ જાય અને તે બેટ બધાને મેં મારા મિત્રલોને દેખાડ્યું એવી મારી પણ એક આશા છે પરં તું એ પૂરી થવાની સંભાવના ખુબ જ ઓછી છે અને એ સંભાવના પૂરી થશે તો મે ખુબ જ ખુશ થઈ જવા એવું મને થાય છે પરંતુ ક્રિકેટ જોવા જોવાની સાથે છે ને રમવાની પણ અલગ જ મજા આવે છે કારણ કે અમારી બાજુમાં જે મેદાન છે ને તેમાં અમે બધા મિત્રો સાથે મળીને ક્રિકેટ રમ્યા છે અને બીજી ટીમો જે રમવા આવે છે તેઓની સાથે અમે મેચ પણ આપીઆ એ અને એટલી મજા આવે એટલી મજા આવે મિત્રો સાથે રમવાની કે ભાઈ ત્યારે પહેલી વાર અમે બધા મિત્રો સાથે મળીને પેલા તો બધા શ કે ફોન માં જ લાગી રહેલા હોય છે પરંતુ ક્રિકેટ જે કવી વસ્તુ છે તેના સારું બધા ફ્રોન ફોન નો ત્યાગ કરે છે ફોન ત્યાં મૂકી દેશે અને બધા મિત્રો સાથે રમવા માંડી જાય છે અને રમવાની એક અલગ જ મજા આવે રમવાના ક્રિકેટ રમવાનો એક બીજો શું ફાયદો છે કે ભાઈ એમાં આપડે શરીર નો ઉપયોગ કરવો પડે અને તેના લીધે હું આપડું શરીર પણ સારું રહે તેમાં દોડવા પણ પડે અને બોલિંગ લખવું પડે એ બધી વસ્તુથી હું આપણું કસરત પણ થઈ જતી હોય છે જેથી ક્રિકેટ રમવા જાય ક્રિકેટ પણ રમાઈ જાય અને કસરત પણ થઈ જાય અને આપણું શરીર પણ સારું રહે જેથી ક્રિકેટ એક ગેમ મને ખુબ જ વધારે ગમે છે અને તેને વર્લ્ડ વાઈડ ખુબ જ વધારે ફેન છે.
હા, વર્લ્ડ વાઇડ તેને ખૂબ જ વધારે પ્રેમ છે ને પણ મને પણ રમવાની બહુ મજા આવે છે અને એને પણ હું રમું છું હવેળ તો પહેલાં તો હળ આપણે તાપમાં બહાર પણ નહીં નીકળીએ પણ પહેલાં જો આપણે તાપ હો હતો તો બી આપણે તાપમાં તચા ત્રચા કલાક ફિલ્ડિંગ ભરી બોલ લખ છે ફીલિંગ કરીએ બેટિંગ કરીએ એવું બધ એટલી બધી ક્રિયા કરતા હતા અને મેચ માં જોવા જતા ત્યારે પણ તાપ પણ નહી લાગતો અને કઈ આપણને જાલતું પણ નહી હતું લોકો તો આવડેીક વાર બધા તાપમાં જાયને બેહોશને એવા થઈ જશે ત્યારે આપણે કેટલા કેટલા કલાક તાપમાં ઉભી રહેતા અને એક બોલના હજુ એના પાછળ દોડયા કરતા હતા અને કેટલી મજા કરતા હતા અને તે એક વાત કહું તો આપણે એક વર હું અહીંયા મારે અહીંયા મેચ હતી ત્યારે હું રમવા ગયેલો હતો અને ત્યારે હું ઓપનિંગ કરી હતી ઓપનિંગમાં જ અહ અહ હું બધા સારા એવા રન મારી દીધા હતા અને અમારે માસાબથી સાહીઠ રન ચેસ કરવાના હતા અને લાસ્ટ બોલ હતો ત્યારે મારે લાસ્ટ બોલ પર ચાર રન જીત્યો હતા ચાર રનમાંથી કટ લાગીને ચાર રન જાયા કરેલા હતા અને હું મેચ જીતા દીધલી હતી ત્યારે મને કેટલી મજા આવેલી હતી ને તે યાદ મને હજુ બી યાદ છે કે ત્યારે બધા મિત્રોએ મને ઉછકી લીધો હતો અને હવામાં ફેંક્યો હતો ત્યારે મને ખુબ જ મજા આવેલી હતી આવો તો તમારો કોઈ યાદગાર અહ કિસ્સો છે કે?
હા, મારે પણ એવો યાદગાર કિસ્સો છે કે ભાઈ એક બોલમાં મારા પણ છ રન જતા હતા અને મેં જીતાડી મૂકેલી હતી મેં અત્યારે એટલી મજા આવી એટલી મજા આવી બધા આખા ગામમાં મારી જ વાત થયા કરતી હતી તેમણે એક બોલમાં છ રન જોતા હતા અને તેમણે છ રન મારી લીધા એવું આખા ગામમાં મારી વાત થતી હતી. અને ત્યારે ખૂબ જ મને તો મજા આવી અને એટલું પ્રાઉડ મહેસૂસ થતું હતું કે મેં કંઈ અલગ જ કામ મોટું કામ કરી નાખ્યું કારણ કે એ ક્રિકેટ એવી વસ્તુ છે કે આખા ગામમાં નાઇન્ટી પર્સેન્ટ લોકો તો રમતા જ હોય અને નાઇન્ટી પર્સેન્ટ લોકોને ક્રિકેટ જોવાનું ખૂબ જ વધારે ગમતું હોય અને બધાના ઘરમાં જ્યારે મેચ ચાલે ઇન્ડિયાની મેચ ચાલતી હોય ત્યારે બધાના ઘરમાં મેચ ના ચાલે એવું તો બની જ ન શકે બધાના ઘરમાં મેચ તો ચાલતી જ હોય છે નાઇન્ટી પર્સેન્ટ ઘરમાં તો મેચ ચાલતી જ હોય છે અને બધાની મેચ જોવાની અલગ જ મજા આવે છે જેથી કરીને ક્રિકેટ એક એવી વસ્તુ છે ઇન્ડિયામાં તો અ ખૂબ જ વધારે પસંદ કરવામાં આવે શે અને મને પણ તેમાંનો મેં પણ એક શે કે ભાઈ તેમાં ક્રિકેટ ખુબ જ વધારે ગમે શે અને ક્રિકેટ લવર્ શું મે પણ એથી કરીને અ જયારે સ્કૂલમાં ભણતો હતો ત્યારે પણ અમે બધા મિત્રો સાથે મળીને ક્રિકેટ જ રમતા હતા અને ખુબ જ મજા આવતી હતી સ્કૂલમાં બધા મિ મિત્રો સાથે રમવા ત્યારે અમને ખૂબ જ સારી રીતે ર રમતા ન આવડતું હતું પરંતુ બધા મિત્રો સાથે રમવાની એક અલગ જ મજા આવતી હતી અને ધીરે ધીરે અમે સારા રમતા થયા અને હવે અમે ખૂબ જ સારી રીતના બધી પ્રતિયોગિતામાં ભાગ પણ લઈએ છીએ.
હ સાચી ક છે સ્કૂલમાં જે આપણે ક રમતા તેમાં તો અલગ જ મજા હતી સવારે ઉઠીને જવું સ્કૂલમાં જઓ ને સવારે રમવા જવું રસે પડે તેમાં પાછળ રમમાં લાગી જાયને બપોરે બેસ જ પડે પાછમમાં જઓને તેમાં પછી આપણે પાંચ જ રૂપિયાની મેચ આપવાની અને પાંચ રૂપિયા તે પાછા ડબલ થઈ જાયને દસ પી મળે તે જે જીત હોય ને તે અલગ જ મજા આવતી હડતા આપણા પાસે પૈસા પણ આવી ગયા છે કામ પર આવી ગયા છે પણ ત્યારે જે મેચ રમતા હતા ને તેની કોઈ અલગ જ મજા હતી અને તેને અલગ જ મજા આવતી હતી ક્રિકેટ એ એવી વસ્તુ છે કે જેમને આપણને ઘણા બધા ફાયદાઓ થાય છે. કેમ કે તમે જણાવ્યા પ્રમાણે શરીરને પણ આપણું હોલન ચલન ચાલુ રહે છે અને શરીર પણ આપણું ફિટ રહે છે બીજું એવું મેં કેમ કે ક્રિકેટથી આપણું મગજ પર એકદમ કેલ્ક્યુલેટ રહે છે કારણ કે ક્રિકેટમાં તો તમને ખબર છે એક બોલમાં આ બોલ ટાં ગયો એક બોલ ટાંકી ગયો અને તેના માટે પણ ઝઘડા કેટલા બધા થાય છે અને આપડણે પહેલા તો આ બધી ગલ્લી ક્રિકેટ રમીએ તેમાં આપણે બોલ બોલ પર યાદ રાખવું પડે કે આ બોલ ટાંકીલો આ બોલ ટાંકીલો અને આ બોલ ટાંકી લો તેમાં આપણે પાસે ઓવર લાગતા હોય તે તો આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને તે તેમાં પછી આપણે લડાઈ પણ બહુ બધી થાય છે અને કોઈ વ્યક્તિને ખોટું લાગી જાય તો તે જયા પણ કરે છે એવ ઘણા બધા કિસ્સા થયા કરે છે આવી હસી મજાક થયા કરે છે અને હસી મજાકમાં જ આપણને ખૂબ જ મજા આવે છે અને આનંદ આવ વસ્ત માણવો જે કારણ કે આગળ જતા એવી વસ્તુનો આનંદ મળી શકવાનો નથી ને હાલમાં તોથી ઘણી એવું રમાતું નથી અને હળવે આ કોલેજ ચાલુ થઈ ગઈ છે એટલે કોલેજમાં જ મારો આખો દિવસ નીકળી જાય છે અને ક્રિકેટ વધારે રમાતી નથી તમા રી થી ક્રિકેટ રમાતી છે કે
અમે તો હમણાં ક્રિકેટ થોડુંક ઓશુ રમીએ શે કારણ કે હાલમાં તો હું પણ કોલેજ કરી રહ્યો શુ અને કોલેજમાં જ બધો ટાઈમ નીકળી જતો શે ઠાકેલા આવીને રમવાનું થોડુંક મન પણ ઓછું થઇ જાય શુ પરંતુ ક્રિકેટ હું રમ્યા કરું શુ અને રમવાની અલગ જ મજા આવે અને રાતના જે ક્રિકેટ જોવાની મજા આવે એ અને ખુબ જ વધારે આવતી હોય છે અને ક્રિકેટ જોવાની જે મજા આવે ને એ ક્યારે પણ આવતી નથી હવે જે બધા મિત્રો સાથે મળીને હવે તો હું બધાને જયારે આઈપીએલ આવશે ત્યારે હું બધા મિત્રોને ફોન કરીશ અને બધા મિત્રો મારે ઘરે આવીને ભેગા થ હશે અને બધા પોતપતાની ટીમ હોય છે અને તેમાં શું એકબીજાની ટીમની જયારે મેચ હોય તો ત્યારે તે બંને જણા સાથે મળેલા હોય તો ખુબ જ ઝઘડા ઝઘડી થતી હોય અને તે મિત્રો સાથે ઝઘડા ઝઘડી કરવાની અલગ જ મજા આવે છે કારણ કે મેચમાં એવી બધી વસ્તુઓ હોય શેકે જયારે ો મારે સામેની ટીમ વાળાને તો તે સામેની ટીમ વાળાને બહુ જ ચીડાવવામાં આવે છે અને જે સામેની ટીમ વાળા જીતી જતા હોય તો પેલાની ટીમ વાળાને બહુ ચીડાવવામાં આવે છે એવું બધું કરીને હસી મજાક ચાલ્યા કરે છે અને ખૂબ જ મજા આવે છે અને ક્રિકેટ આજકાલમાં ખૂબ જ પ્રસિદ્ધ થઈ રહ્યું છે અને બધા નાના નાના છોકરાઓ પણ ક્રિકેટ રમી રહ્યા છે આજકાલમાં તો તેથી તે જોઈને ખૂબ જ સારું લાગે શે મને
હા સાચો કહી અત્યારે આપડ પાકું સાથે બેસીને ક્રિકેટ જોઈશું અને આપણે મેચ પર જોવા જઈશું સ્ટેડિયમમાં અને ખુબ જ મજા કરીશું ચાલો મળીએ તો આપડણે
હા ચાલો ભાઈ મળીએ તો.